હલો
હેલો
હા
હા શું કરો છો હુ પણ બસ હમણાં બેઠી હલો
બરોબર નથી આવતો
હેલો, હવે આવે છે?
આવે છે.
હા હા, અ શું કરો છો?
કાઈ નહી આ અસાઇનમેન્ટ લખતી તી.
અચ્છા, બસ હું પણ હમણાં જ ફ્રી પડી કામ કરતીને.
તમે જમ્યું?
હા જમ્યું ને.
તમે જમ્યુ? જમી લીધું, કેવી ચાલે કોલેજ ને એ?
બસ સારી ચાલે છે, અત્યારે તો હેક્ટિક ચાલે છે થોડું.
હમ્મ હું પણ મારા એડમિશન થાય એનું વેટ કરું છું. હજી થયું નથી. થઈ જસે, બસ બધાની કોલેજ ખુલી ગઈ છે, હું બાકી છું તો. થઈ જાય તો સારું.
થઈ જશે.
હઆ અ કાલેજ કોલ આવ્યો હતો, કોલેજ માઈથી કે તમારો એડમિશન થઈ જશે. એમ, એટલે મે કીધું તો હવે મે રિલેક્સ થઈ ગઈ.
હારું છેને, તો એકવાર કોલ કરી લેવું સારું.
હા. એના વહે એટલે જ કોલ કર્યો તો, પણ પેલા રિસીવ ના કર્યો, પછી એમનો ફોન આવ્યો સામેથી. કે થઇ જસ સે, તો હવે થઈ જાય તો પછી બુક્સને એ બધું લાવવાનું હોયતો, જોઈ લઈએ એમ.
હા
હ એ બધું થઈ જાય, તો સારું.
કંઈ નહીં તોવું
હમ્મ
હું કરું પછી.
હા વાંધો નહીં.